નમસ્તે બેન.
નમસ્તે.
તમારે
ના બોલેલે છે કે હું એક ડેઢ દ બજે આવ છો. અને શું ખેડલે છે
હા હા.
હમ્મ. અચ્છા. તમારી અવાજ કઢે છે હમ.
મે તો
બ તો
ઘરનું ખાણ જ પસંદ છે બહારનું તો પાણી બધતાસાન, ઓર
ઓર
તમે કઈ પસંદ છે?
અમે કઈ પસંદ છે મને રતી ખાણો તો પસંદ છે કમ છે બહારનું જ પ તજે
અચ્છા.
પાણી પીરો બધું શોખ છે. પ ફલ ફ્રૂટ ન પઝ્ઝા વગેરહ. ઘુમવારને જા છો તો ઘ હું પાણી જ પરીખા એને છો. એક જ દિન ખાડી એક હમ, એક જ દન નથી
હા.
ખાઈના આવસો.
હમ કાલેસ ખાયા છે ઘરે લા
દર
હા એ આવી છે.
ગ સાચું, તો જ બિશ પાણીશ હા પાવ ભાજી મને ભી બહુ અચ્છી લાગે છે.
હ હવેન તો દબાવ દબોક ને
ોગ ખ છે શાંતિ મલા ક હમ.
અચ
તમે કું ખાવ છો બટેવાર,
બધાવ ચું લાગે છે
હમ.
હા મને ડબી એ લાગ છે.
હમ હ હ,
તમે ડબો ઉલ ભટમર ઉલટા જા ઓ છો
હા વલ્ટેજ જઉ છે
મ
હા કામ છે. તો તમે રસ્તામાં રાખો છો, ઉતરો પાછી ઉદેપુરથી બસ માં,
મને..
બસારી ગાડી ગ જા હ બસ તો કમી જ જઈ શકે ત્યાં સારી દોબર, બસ ના બેઠી માસ તો બી બુ લડાઈ છે, તો ગ રસ વા ઘરઘરની વાત છે.
હમ. છોટે બચ્ચો નું સપર નહી આવે છે.
ન ભવે છે હમ. હમ. . અચ્છા તો ખાવાનું તો કઈ મળ્યું નહી વરસાદ કેટલી આવે છે. તમારા હવે તોઢ જ આવે છે. બસ તો રોટીની છે નાની કદ રોટી છે પણ બાપ, ગડોબર આવેનું છે અયા, હમ. લે મોડી છે મે. હમ્મ સરસ છે. હે
હમ્મ સ્કૂલ ને સામે નઈ દેખ તમે ખાધા નઈ
ના વાથી કઈ, ઘરે લાય છે વાથી ખડા ઉભારેની ખાયા છે.
મેં તો ઘરેને મને સઈ નહી લાગે છે. મારા હસબેન્ડ, કે છે ઘરે લેવ હ તો હા હા હું તો વહી જાઉં છું.
બટ કોઈ ન દેખે છે સ્કૂલનુ તો કોલની આવે છે હે
હમ,
ફર્યા છે
સાઈટ મે છે ને ગ્રીન નજર ની આવે છે એ એક બાર ભલે કુશાલ બના દે ખ્યા છે.
ભલે કુશાલ બના દેયા છે.
કે તમે અ દોરી ઈધર આવો છો યું
આવે છે
હું તો કેટલી બાર પડી ગયો છું બળિયા લાગે છે, એટલી બળિયા વણાવે છે?
આગ
હમ્મ સબનું બડિયા ટેસ્ટ મને તો મોડી તુચ્છ લાગે છે પાણી બધા સાનુ ઘરે આપડ ખાવા છું તો તણ ટેસ્ટ ની આવે છે.
ખાવા ટેસ્ટ નહી આવે
મારા હસબેન્ડ નું પેલા ઘરે ખાઉં છું ને જેવું ઘરે છું મને મનની ભાવે છે
એટલે મન ની ભાવે છે પણ ખવા નુ જોઈએ ને હા મન પણ નથી હમ મને પણ નથી ભાવતા
કઈ
કઈ, કશું
હમ્મ હેલો.
હ
હાલો.
હાલો, હમ્મ શું
હલો આવાજ ન
હ આવાજ ની આવતો તો, અવાજ ત તમારા પસંદ
હા. કોઈ આવી ગયો છો તો બાત કરવા લાગી છે, ભૂલી ગઈ છી અમે તમારે ફોન. હમ.
હમ.
પતા મને બેસ
હ
બ
તલા મ સાત મિનટ હો છે એ અભ હોયા હા અભ હો છે સાત હ
તમે શો કો કે?
સૌ છ હા?
તમે શો છો ને?
નાના, નાઢસ. મમ્મી એ મ્યા કોણ ખાઈ્યું ગોધ સુલે લગાીાલી પ
હા.
હેલો.
હલો.
હા.
કોણ બોલાલો છે ત તમા મમ્મી?
દીદી છે મારી.
અચ્છા.
મમ્મી કેમ કે ખેત ખ ખેતી. ખેતી બુઢા દોડીને લાવ્યા છે તો કે બોલે બાપમાનું મેલ્યું છે.
હામ ગુટરાપા
બાપાનો મેળો છે તો ચૂલો પણ જતો નથી.
હા.
તો કેમ કે ચાર બાજુમાં ધૂવો ધૂવો થઈ ગયોશે. હ આો તંધરો બીજે હ હા.
તમારી અવાજ કટી કટી ના આવે છે.
તબ
હા અવે છે.
આમ હમ. બ કેે ું દેખ ટાઈમ તો નીકળે છેને ટાઈમ નીકળવો પડે છે ટાઈમ ખાતી નીકળે છે સાચું બોલો છો તમને.
આ બ તમે બેટા પ બેટા ક્યાં શેકો છો, બાપુ શું. એટલે બાસ કરો છો કામ ભી કરો છો.
સેનું તો નથી. બાપાનું રક્યું છે. હમ કર છે, કડક તે નરમ છે નરમ તો સાને, સાંજે સેકીંગને ખાધા છે.
હા.
અને ના આપ મમ્મી બોલલે છે કે હ ગીરાશે કે તો તો બધા ઋતુ ઓઊંધ લઇટ લઇટ તો બધું ધુવો ધુ થઈ ગયો હસે.
તમાર દોઉ કોલ હોવે છે હવે મેં કરું છું.
આપડું પણ નિપટાવી દેવા.
ઠીક છે.